તો
હું મજામાં છું મને આજે તમારી સાથે અ ડિસિપ્લિન વિષેથી વાત કરવાની હતી જીવનમાં શિસ્તનું મહત્ત્વ વાત કરવાની હતી.
હા કરો ને શિસ્તો નું મહત્વ તો આ બહું છે નહી કારણ કેવું છે કે શિસ્ત છે ને તો બહુ સારું થાય અને અ બાલકપંથી શિસ્ત આદત પાડવી ખૂબ જરૂરી છે. સવારે એ સમયસર ઉઠવું દાંત કરવું આ શિસ્ત છે ને
હા તો પછી અ અ જીવનમાં શિસ્તોનું મહત્ત્વ આ છે કે શિસ્ત ત જ એવા ગુણ છે કે જે માણસને સફળ અને તો પછી જવાબદાર અને અ સંમાનિત બનાવા છે શિસ્ત વગર જીવન અસ્વસ્થ છે અને તો માનસિસ્થતિ જીવે છે તો પોતાના લક્ષ્યને જરૂર હાસિલ કરી શકે છે.
હા એ તો જ શિસ્ત એટલે નિયમ અ પાલન કરવું જોઈએ સમયનું મહત્ત્વ સમજવુ જોએ. અને જવાબદારી સાથે જીવન જીવવું જોઈએ. જે વ્યક્તિને જીવનમાં જસ્તો
હા તો પછી
તો વ્યક્તિ જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધી છે કે શકે છે. શિસ્તા આપણા જીવનને વ્યવસ્થિત સફળ અને આનંદમય બનાવે છે ને.
હમ્મ તો શિસ્તો નો અર્થ ફક્ત નિયમ નું પાલન કરવું નથી. અ પણ સમયનું મૂલ્ય સમ સમજું પોતાના કામને યોગ્ય રીતે પૂરું કરવું. અને તો સમાન કરું જોઈએ અને તો પોતાની જવાબદારી નિભાવી પણ શિસ્તોનો ભાગ છે.
હા એકદમ સાચું બોલે શિસ્ત એટલે નિયમોનું પાલન સમય ન મહત્વ તો ભ સમજું. અને જવાબદારી સાથે જીવન જીવવું જે વ્યક્તિના જીવનમાં શિસ્તો હોય છે ને તો તે વ્યક્તિ પોતાના લક્ષ્યને જરૂર પ્રાપ્ત કરે છે. કારણે કે શિસ્ત કેવળ શાળા ઓફિસ કે ઘર સુધીમાં ર નથી પણ જીવનના દરેક ક્ષેત્રમાં તે જરૂરી છે ને. સાચી વાત કેલા હતી.
મારા માટે અ શિસ્તવનું મહત્ત્વ તો એટલું જ કહીશું કે વિદ્યાર્થી જીવન ન જીવનનો સૌથી તત્વનો સમય કહેવાયો છે. આ સમયમાં અ શિસ્ત રાખવી ખૂબ જરૂરી છે જેમ કે પછી વિદ્યાર્થીઓ સમયસર ઉઠે નિયમિત અભ્યાસ કરો શિક્ષક ની વાત ધ્યાન થી સાંભળો પછી હોમવર્ક સમયસર કરો. પરીક્ષા માટે યોગ્ય તૈયારી કરો પછી મોબાઈલ ઓછો ઉપયોગ કરો અને પુસ્તક વાંચવાની આદત પાડો તો તે જરૂર સફળ થાય છે
હા અને એવું છે કે બાળકો પણથી જો માતા પિતા અને શિક્ષક બાળકોને શિસ્ત શી કાઢવાયના . તો તો એ તો એવ તેવ મોટો થાય પછી સારા નાગરિક તો બને છે સવારે સમય પર ઉઠવું જોઈએ. દાંત સાફ કરવું જોઈએ અને અર સ્નાયુ કરવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. સમય પર ભોજન કરવું જોઈએ અને સમય પર ઊઘવું આ બધી આ આદતો શિસ્ત નો ભાગ છે ને સાચું કે નથી
હા તો સમય ભાવનાની સૌથી મોટી ભેટ કહેવાય જેમ કે ગોયેલો સમય ક્યારે ગયેલો સમય ક્યારેક પાછો આવતો નથી ને તો શિસ્ત આપને નિયમનોો યોગ્ય ઉપયોગ કરતાં શીકારડતો છે અને તો સમયસર ઉઠવું જોઈએ સમયસર જમવું જોઈએ સમયસર આપ પ્રેસ ભી કરવો જોઈએ પછી આ બધી આદતો જીવનને અવ્યવસ્થિત બનાવે છે અને તો જે માણસ અ સમય નું મૂલ્ય સમજતો નથી તે પછી હ પસ્તાય છે
હા તો વિદ્યાર્થી માટે શિસ્ત ખૂબ જરૂરી છે કારણ જે વિદ્યાર્થી રોજ અભ્યાસ કરે છે ને તો એ હોમવર્ક પર જો સમય પર પૂરો કરે છે અને શિક્ષણની ના વાત ધ્યાનથી સાંભળે છે અને પરીક્ષા શ્ા માટે પણ નિયમિત તૈયારી કરે છે ને તો તે વિદ્યાર્થી જરૂર સફળ થાય છે અને જે વિદ્યાર્થી ન કરે છે એ ન સફળ થાય તો ફક્ત ઉષા હોશિયાર હોવું પડતું નથી તો શિસ્ત પણ એટલી જ જરૂરી છે ને
હા તો મારા માટે વિદ્યાર્થી ને એમ કહીશ કે ઘરમાં માતા પિતા નો આદર કરવું જોઈએ અ સાંભળ સંભાળવી ઘર સ્વચ્છ રાખવું પછી પોતાનું કામ પોતા પોતા એ કરું જોઈએ સમયસર ભોજન કરું પરિવાર સાથે પ્રેમથી રહવું આ દૂધ શીષ તોને વા છે જ
હા એ તો સાચું બોલે તમે કારણ નોકરી કરતા લોકો માટે પણ તો શિસ્ત પણ મહત્વની છે ને જેમકે સમયસર ઓફિસ પહચવું ઈમાનદારીથી કામ કરવું જવાબદારીથી નિભાવું સહકારી સહકર્મીઓ સાથે સારા સંબંધો રાખવું કોને જાઝાડું મોઠું ના બોલવું આ બધું શિસ્તના ગુણ છે આવા કર્મચારીને બધોને વિશ્વાસ મળે છે ને એનાથી અને પ્રગતિ પણ વધારે થાય છે
હા અને તો પછી જે વાહન ચલાવતા હોય એને બી એક પાલન દઈશ જેમ કે રોડ પર ટ્રાફિક નિયમનું પાલન કરવું જોઈએ લાઈનમાં ઉઊભું રહવું જો જોઈએ પછી સાર્વજનિક સંપત્તિ રક્ષણ કરવું જોઈએ પછી કચરો યોગ્ય જગ્યા નાખવો જોઈએ અ આવતા જે નહીં આવાજનું પ્રદૂષણ ઓછો કરવું જોઈએ પછી પાણી અને વીજળની બચત કરવું જોઈએ આ બધું સમાજ અને તો પછી એની અ પ્રતિ આપની શિસ્તા બનાવે છે જે બધા નાગરિકોને તો વાન બને તો સમાજ સુંદર અને તો પછી સુશક્ષિત બને
હા તો એકદમ બરવાર બોલ્યા તમે કારણ ઘરમાં પણ શિસ્ત હોવે જરૂરી છે ને પરિવારના સમસ્યાઓ એકબીજાની ઇજ્જત કરે છે કારણ ઘર સાફ રાખે છે સમય સર કામ કરે છે ખર્ચ વિચારથી કરે છે. અને પ્રેમથી પણ રહે છે ને તો પરિવારમાં સુખ શાંતિ અને આનંદ પણ રહે છે
હા તો જે દેશમાં લોકો સમયસર કામ કરે તો કાનૂનનું પાલન કરે તો સ્વચ્છતા રાખો મહેનત કરો અને તો દેશની સેવા કરે તો દેશ વિશ્વાસમાં આ આગળ વધે ભારતના વિકસ્ અને ભારત ના રાષ્ટ્ર બનાવવા માટે પ્રત્યેક નાગરિક કે અ શિસ્ત આપવાની જરૂરી જ છે જેમ કે સારું સ્વાસ્થ્ય માટે પણ શિસ્ત જરૂરી જ છે.
એકદમ સાચું બોલે તમે કારણ આરોગ્ય માટે પણ શિસ્ત જરૂરી છે ને. તો નિયમિત વા એમ કરવું જોઈએ યોગ્ય કરવો જોઈ યોગ યોગ કરવો જોઈએ. પૌષ્ટિક ભોજન લેવું જોઈએ ફાસ્ટ ફૂડ ઓછું ખાવુ જોઈએ ખુબ પાણી પીવું જોઈએ. પાણી તો પીતા નથી એટલે ખુબ પાણી પીું પણ પીવું જોઈએ અને પૂરી ઊંઘ લેવી જોઈએ ને પૂરી ઊંઘ લેવાથી પણ શિસ્ત હોય છે. આ બધા શિસ્તથી જ સંભવ બને છે કારણ આથી શરીર તંદુરસ્ત રહે છે અને મન પણ પ્રસન્ન બને છે.
તો હું મારા માટે અને દુનિયા માટે ઉદ્યોગપતિઓ પછી વૈજ્ઞાનિક કો ડૉક્ટરો શિક્ષક સૈનિકો ને પછી હા એવા કલાકારો બધાની સફળતાનું અ રસ્ય શિસ્ત જ છે જેમ કે રોજ નિયમિત મહેનત સતત અભ્યાસ પછી ધીરજ અને પછી સમય નો યોગ્ય ઉપયોગ આ સફળતા માટે જરૂરી છે જેમ કે પછી નસીબ કરતા મહેનત વધારે મહત્વની છે અને તો મહેનત માટે શિસ્ત જરૂરી જ છે.
હા આરોગ્ય માટે પણ શિસ્ત જરૂરી છે નિયમિત સમય ન વ્યવસ્થાપન શિસ્ત ખુબ આલટો કરે છે ને તો ભાગ છે. સમયે એક વાર જેમ કે એક વાર ગયો પછી પાછો આવતો નથી ને તો જે વ્યક્તિ એ સમ સમય નું મહત્વ સમજે છે. અને દાયરેક કામ યોગ્ય સમયે કરે છે ને તો તે જીવનમાં ક્યારેક પછતાવો તો નથી થતો. તેને
અને તો પછી આજના આજકાલ ઘણા યુવાઓને મોબાાઈલમાં ઘણો સમય બગાડે છે તો ગેમ રમવા થયો પછી સોશિયલ મીડિયા રીલ્સ જોવા અને તો પછી અ ચેટ કરવામાં કલાકો જતા છે જો આપણે મોબાઈલનો યોગ્ય ઉપયોગ કરીશું તો ટે ટેકનોલોજી આપણા માટે ઉપયોગી પણ છે પણ જો શિસ્ત નહીં રાખે કીએ તો આ ટેકનોલોજી સમયનો સૌથી મોટો બગાડ બની જાય. જેમ કે પછી એનાથી આપણ આપનો ટાઈમ બી બગાડે છે અને તો ઘરના બીય ઈમ કે કી મોબાઈલ જ દેખ્યો ઉપયોગ કંઈ જ થતો નથી એનો.
હા કારણ કેવું છે કે શિસ્તથી આત્મવિશ્વાસ વધે છે નિયમિત મહેનત કરતા કરતા વ્યક્તિ પોતાના પર વિશ્વાસ રાખવા લાગે અને તેના નિર્ણયો મજબૂત બને છે અને તે કઠિન પરિસ્થિતિમાં પણ શાંત રહીને સમાધાન શધ વધી શકે છે ને તો સમાજમાં પણ શિસ્ત નું ખુબ મહત્વ છે કારણ ટ્રાફિક ટ્રોફિકનું નિયમોનું પાલન કરવું જોઈએ સાર્વજનિક સંપત્તિની સંભાળ રાખવી જોઈએ. કચરો યોગ્ય જગા પેલા ખો નાખવો જોઈએ અને ઇતિહાસમાં પણ ઘણા મહાન મહાન વ્યક્તિઓ શિસ્તને જીવનનો આધાર બનાવ્યો હતો ને તો તેઓ નિયમિત મહેનત કરતા સમયનું મહત્વ સમયજતા. અને ક્યારેક આલસ કરતા ન હતા તો એટલે જ તેઓ સફળ થાય અને આજે પણ દુનિયા તેઓ ને આ તો કરે છે ને.
હા તો પછી હું અંતમાં એટલું જ કહીશ કે શિસ્ત જીવનની સાચી તાકાત છે અને તો પૈસા પ્રતિભા અને તો નસીબ કરતા પણ શિસ્ત વધારે મહત્વની છે શિસ્તથી જ જીવનમાં સફળતા અને તો સન્માન, આનંદ અને શાંતિ મળે છે એટલે નાની ઉંમરથી જ શિસ્તોનું પાલન કરવાની આદત પાડવી જોઈએ જો આપને શિસ્તને જીવનનો ભાગ બનાવી દઈ તો આપણું ભવિ